હછ
હા આવી રહ્યો છે.
હા એટલે એકચલીમાં કટ થઇ ગયો ફોન. એટલે અમે તો હમણાં તો અમે અહિયાં શહેરમાં રહીએ છીએ તો અમે તો હમણાં વળી પાછું એક નવા પ્રકારનું પ્રદુષણ સાંભળ્યું છે. અને અ એ છે અમે લોકો લાઈટ નું પ્રદૂષણ
હા.
હું એ થોડીક વિચારમાં પડી ગઈ જયારે મેં પહેલી વાર સાંભળ્યું તું મેં કીધું આ લાાઈટ નું પ્રદુષણ એટલે શું? તો અમને કહેવામાં આવ્યું કે આ લાઈટ નું પ્રદુષણ એટલે આ જેટલી બી હમણાં અહિયાં કન્સ્ટ્રક્શન બહુ ચાલુ છે. બહુ જ બંધારણ બંધાઈ રહ્યા છે. જે નવી નવી બિલ્ડિંગો ને બધું બંધાઈ રહી છે. એમાં પછી છે ને એ પ્રકારની અમ લાઈટો સેટ કરવામાં આવે છે. એ ઈ દેખાય દૂર થી અને ઝગમગ લાગે એવી રીતના-' તો એ લાઈટો ના પ્રકાશ એટલો વધારે છે. કે તમે માનશો નહી કે અહિયાં છે ને આકાશમાં તારા નથી દેખાતા આકાશ દેખાતું નથી અમને. કારણ કે લાાઈટોનું એટલું અજવાળુ આવી જાય છે. એના લીધે આ અંજાઈ જાય છે. અને આકાશનો જે નજારો હતો ને જે જે રમણીય નજારો એ બધું જ અમને કઈ નથી દેખાતું. મુશ્કેલ થી સાજ થાય તો અમને ગણતરીના બે ત્રણ તારા દેખાય પછી ખબર પડી હમણાં તો મને એ ખબર પડી કે ભાઈ તારા છે જ નહી. એ તો ગ્રહ છે એક ગુરુ ગ્રહ છે ને એક કઈ બુધ ગ્રહ છે, એ આપણને દેખાય છે સાંજ ના ટાઈમે એમ હું તો કેતી મેં કીધું ધ્રુવ તારું તો ઘણી વખત ગોતતી રેતી તે કે નથી દેખાતા. આપણે અહિયાં તારા દેખાવાના બંધ થઈ ગયા છે. આપડે અહિયાં આ પ્રકારનો જે પ્રદુષણ આવી ગયો છે. લાઈટ ન પ્રદુષણ આવી ગયો છે એના લીધે આ ત તકલીફ આવી ગઈ છે. એટલે મારે વિચાર થીયુ કે ચલો આપડે વૃક્ષારોપણ થી આ કાઢી શકીએ મતલબ આપડે આ હવાનો પ્રદુષણ ટાળી શકશું. પાણી નો પ્રદુષણ આજે અતિવૃષ્ટિ આવી રહી છે વરસાદના લીધે એ ટાળી શકશું. પણ હવે આ લાઈટ નો પ્રદુષણ આપણને કેવી રીતના દૂર કરવો? એના માટે તમારો શું અભિપ્રાય છે, તમે મને જણશો?
હા બિલકુલ સાચી વાત છે. તમે કીધું આમાં લાઈટનું પ્રદૂષણ ખુબ જ વધી રહ્યું છે. તેના માટે આપણે પેલા તો આપડે પોતે સુધરવું જોઈએ. મતલબ આપડ પોતે વૃક્ષ નઈ કાપવું જોઈએ. અને આપણે ખૂબ ખૂ બ જ જરૂરી હોય અને કામ જ પડ્યું હોય તો એ એક વૃક્ષ કાપીને તેના સામે આપણે સો વૃક્ષ વાવા જોઈએ. જેના કારણે શું કે પ્રદુષણ આગળ જતા અટકે અને પ્રદુષણ થતા અટકે એટલે આપણે જો ધીરે ધીરે શરૂઆત કરીશું તો બીજા બધા પણ શરૂઆત કરી દેશે.
ચી વાત છે. અને મારે તો એવું જ લાગે છે કે હવે છે ને આપણને આપણા આ જે વિચાર છે ને એ હવે છે ને આપણને બધાની સાથે જેને પણ સાથ આપણે જોડાયેલા છીએ. તે હરેક વ્યક્તિઓને આપડે મતલબ આ વિચાર આગળ આપવો જરૂરી થઈ ગયું છે. આગળ આપીશું ને વિચાર હવે તમને મેં વિચાર આપ્યો આજે તમે દસ જણાને આપશો તો દસ માંથી કોઈ એક તો કરશે.
હા બિલકુલ સાચી વાત.
પ્રયત્ન આપણને મને એવું લાગે છે કે ઘણી વખત એકનો પ્રયત્ન હોય છે ને એ એ પણ અસર કરી જાય એટલે ઝાઝા નુકસાન માંથી નુકસાન તો જે છે એ તો એને આપણે કેવી રીતના વળતર કરી શકો એ તો મને નથી ખબર પણ હા એનું પ્રમાણ આપણે ઘ ટાડી શકે થોડું ઘણું આમ કરીને અગર માણસો પોતાની મેળે જાગૃત થઈ અને આ એક કાર્ય ચાલુ કરી નાખે ને આમ જીવનમાં પોતાના તો તો પછું તમે વિચાર કરો વર્ષે કેટલા વૃક્ષો આવી જશે.
હા બિલકુલ સાચી વાત આપણે એક નાના નાના એવા પ્રયત્ન થી જો આપણે આપું આપણે આપણી પૃથ્વીને બચાવી શકતા હોય તો આપણે માટે તે ખૂબ જ સારું
હા એ જ એટલે હું તો તમને વિનંતી કરીશ કે તમે તો યુવાન છો અને કોલેજ જવા વાળા વ્યક્તિ છો તમારા હજી ઘણા એવા કોન્ટેક્ટો આગળ વધવાના જ છે, તો તમે જયારે પણ તમને એવું લાગે કે ભાઈ આ ફિલ થઈ રહ્યું છે કે હવે મને બહુ જ આમ અ લાગી રહ્યું છે કે હવે નિસર્ગને વધારે જ નુકસાન જઈ રહ્યું છે તો પ્લીઝ તમે ટ્રાય કરો કે આવો આપડે આ વિચાર છે આ વિચારને આગળ વધારવા આવા વિચાર તમે આપે કે સાંભળ્યું છે આમ અ કથામાં કે કઈ ન દાન કરવાની વૃત્તિ રાખવી જોઈએ તો કઈક તમે દાન ન કરી શકો વિચાર દાન કરો વિચાર ના દાન કરી શકો તો તમે તમારું તમારું મુસ્કાન દાન કરો પણ દાન કરો એક દાન કરવાની વૃતિ રાખો તો આ વિચાર દાન કરીએે આપણે અને કદાચ એનાથી અ ઉપર વાળો આમ ભગવાન છે એ રાજી થાય અને આપણી પ્રકૃતિ માં રાજી થાય એવું કઈક થઈ જાય તો આપણા માટે ને આપણી આવતી પેઢીઓ માટે તો ખુબ જ સારી વાત થઈ જશે એ
હા બિલકુલ સાચી વાત છે આજે જોવા જઈએ તો સરકાર પણ આજે મોટા મોટા પ્રોજેક્ટો પાસ કરીને છે જે આપે અહિયાં લાવવું એ પોસિબલ જ નથી એવા તેવા નવા નવા પ્રોજેક્ટ ઇલીગલ રીતે એ લોકો પાસ કરી લેય છે. જેમકે મોટી મોટી કંપનીઓ છે મોટા મોટા આજે મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે જે ઘણા બધા વૃક્ષોને કાપીને બનાવવામાં આવેય છે તે એના સામે એટલા વૃક્ષ પણ સાથે રોકવા નહી આવે સાથે સાથે એ સામે નહી રોપવામાં આવે છે ઓલટાનુ ત્યાં પ્રદુષણ વધતું જાય છે. તો એ બાબત પર તમારું શું માનવું છે
હ એ વાત તો હું જોવ હોય સાથ સાચું વાત કહું તમને હું મારા મનની અગર વાત કરું ને તો સરકાર કોઈ બીજી કોઈ વ્યક્તિ નથી કઈ કે એવું નથી કે ભાઈ અ આ વ્યક્તિ જે એક સરકાર બની ને બેઠા છે સરકાર જે બન્યા છે એ આપણા જેવા જ માણસો જ છે એ માણસો જ છે અને માણસો આજે છે એ હમણાંનો માણસ છે ને લાલચી વધારે થઈ ગયો છે એનામાં લાલચ એટલું વધી ગયું છે ને અને પોતા પણ એટલું વધી ગયું છે ને કે એને નિસર્ગ નો કે બીજા કોઈ પ્રકૃતિ એ બીજા પણ અ જીવોને અહી અ જીવંત રહેવા માટે આ બધી વ્યવસ્થાઓ કરી છે એ વિચાર નીકળી ગયો છે એટલા માટે જ કરીને આવું બધું થઈ રહ્યું છે નહી તો કેમ થાય ભાઈ આપણે પેલા પણ તો આપણે કઈ હમણાં હમણાં હમણાં ને જ કઈ અ આપણી સરકાર આવી છે ને માણસો નીતિ રાજનીતિમાં આવે છે એવું તો નથી ને પેલા પણ તો રાજાઓ હતા પેલા પણ બધું અ અ વિકાસ થતું હતું અને પેલાનું જે આપણે સ્ટ્રકચરને બધું જોઈશું એ તો એવું બનાવેલું છે. કે આજ દિવસ સુધી આટલી અતિવૃષ્ટિમાં પણ એ જ એ જે બંધારણ બંધાયેલું છે એ લોકો ના ટાઈમમાં એને હજી આજ આજ દિવસમાં પણ એમને નુકસાન નથી થયું. તો એ લોકો પણ તો એવી રીતના મગજ થી એટલા પાવરફુલ હશે જ ને. હા એ લોકો શું એ લોકોને જેટલા હતા ને જે અ મ અ મને એવું લાગે છે કે જે ટલુ એ લોકોમાં શક્તિ હતી ને વિચાર શક્તિ અને સામે એ વિચાર શક્તિ એવી હતી ને કે જે બધાના માટે વિચાર કરતી હતી એટલે જ એમની વિચાર શક્તિ ના લીધે એમણે એવું આમ બંધારણ બંધાવ્યું છે. અને એવો વિકાસ કર્યો કે જે નિસર્ગને ક્યારેય પણ નુકસાન નહોતો કરી શકતું. અને એટલે જ એમને એટલા આશીર્વાદ પણ મળ્યા કે આજે મારા ખ્યાલથી હજારો વર્ષ થઈ ગયા છે તો પણ આપણે અમુક અ જે આપડે સંસ્કૃતિ એ હજી અ એના હજી પણ આપણે અવશેષ જોઈ રહ્યા છીએ.
હા બિલકુલ સાચી વાત છે તમારી ને આજે મેં ઘણા સમય પહેલા સાંભળ્યું હતું કે સરકારે એક પ્રોજેક્ટ પાસ કર્યો હતો. તમે જાણો છો સૌથી ગુજરાત નું સૌ થી મોટું જંગલ એટલે આપણું ડાંગનું જંગલ ડાંગના જંગલમાં એવો પ્રોજેક્ટ પાસ કર્યો હતો કે ડેમ નો પ્રોજેક્ટ પાસ કર્યો હતો કે એક ડુંગર થી બીજો ડુગરને જોડવાનું એ ડેમ જ એટલો મોટો હતો કે આપડે કેયે ને કે એ ખુલીએ ને તો કેટલા બધા ગામડાઓ નાશ પામી શકે અને ડાંગનું જંગલ એ સૌથી મોટું જંગલ માટે તેની તે ડેમ બનાવવા માટે એટલા બધા વૃક્ષો કપાય એટલા બધા વૃક્ષો કપાય કે જેનો જે એમ લિમિટેડ નથી તો એ એની લડત ચાલી હતી વચ્ચે અને આદિવાસી લોકોએ ઘણો એનો વિરોધ પણ કર્યો હતો જેને લઈને તે સરકારે તે પ્રોજેક્ટ અટકાવ્યો હતો. મને તો એ વાતનું ખુશી છે કે એ ત્યાંના આદિવાસી લોકો એ એ પ્રોજેક્ટ માટે અટકાવ્યો હતો કારણ જે પ્રોજેક્ટો અહીંયા સક્સેસ ફુલ થઈ ગયા તો આજે ઘણા બધા ઘણા બધા ગામડાઓ ને એવા બધા આજે પાણીથી ડૂબેલા અતે અને ઘણા બધા ઝાડ પણ નહીં હતે અને આજે આપણેે શુદ્ધ હવા લઈએ છીએ પણ ક નહી મળ એવું મને તો લાગે છે.
સાચી વાત છે તમારી આ તો એ તમને કહું છું ને કે આ આદિવાસી જે આપણે કહીએ છીએ એટલે આપણેે થોડાક ઘણા ભણવાના અને ઓલામાંને રહેવા ને બ થોડા ક સિસ્ટમ આવી ગયા છે. એટલે આપણને એ લોકો આદિવાસી લાગે છે. પણ ઘણી વખત મારે એમાં થાય છે, કે આ આદિવાસી સ્વ વધારે શિસ્તમાં છે. કારણ કે એજ કોઈ પણ વસ્તુ પોતાનું ખાવાનું પહેરવાનું પોતાની રહેવાની લોકોએ જે શિસ્ત રાખ્યો છે. એમાં એ શિસ્તમાં એ ક્યારે પણ નિસર્ગને નુકસાન થાય એવું નથી કરતા. આમ કોશિશ કરે છે કે નિસર્કને નુકસાન ના થયું એ લોકોને જયારે ખ્યાલ આવ્યું કે ભાઈ અમે આ વસ્તુ તો અમે આ જાનવર ને વધારે ખાઈ રહ્યા છીએ એના લીધે આની આ જે ઓછા થઈ રહ્યા છે, તો એ લોકોએ તરત એના ઉપર એક રોક લગાવી દીધી છે. એ લોકો ના તો ગામડાનો જે મોટો હોય એજ ત્યાં ના પાડી દે અને એ લોકો ન શિસ્ત કેટલું કે ઈ ના પાડે એટલે પછી એઈ વસ્તુ થાય પણ નહી. એ ત્યાં જ રોકાય જાય એનું આનંદ એનું અ ભક્ષણ બધું ત્યાં જ રોકાય જાય. ઉલટાનું એને રક્ષણ ચાલુ થઈ જાય, પણ આ બધું વસ્તુ આપડ સરકાર એ જે આપે જયારે ભણવા મને એવું લાગે છે કે ભણ્યા અને એ લોક કો રાજનીતિમાં આવે ને એ લોકો એ તો પાસ ઓન કરી નાખી છે. એટલે લોકો એ તો કાન, આંખ આગળ કાન કરી નાખે ને એવું કરી નાખ્યું છે કે અમને કાઈ સંભળાતું નથી અમને ખાલી અમારો કરવો છે એવું થેઈ ગયું છે. એટલા માટે જ કરીને આટલો બધો અ મને એવું લાગે છે કે ઓપાડો થયો છે, નાય તો ના થાત. કારણ કે અમે જે બચપણ જોયું એમાં આટલું બધું આવી રીતના તો નહોતું જ થતું વરસાદ આવતું તો અમે ઉનાળો જોતા તા અમે શિયાળો જોતા તા પણ આવું બ તું અમને નહોતું દેવામ સંભળાત આજે છેલ્લા વીસ વર્ષ થી જે થયું છે. એનો એમાં અમે લોકો એ કન્ટિન્યુઅસ સાંભળ્યા કરીએ છીએ. હમણાં તો અમે લોકો એ કન્ટિન્યુઅસ અ ઝાડ પાડવાની ઘટનાઓ બહુ સાંભળી. અને એ પણ એવા ઝાડ હતા કે જે સો સો વર્ષ જૂના હતા. તો અમને વિચારમાં પડ્યા એમ કીધું સો સો વર્ષ થી ઝાડ ઉભા તેને અચાનક હમણાંની આવવામાં આવ્યો. અ કેવી રીતના આમ અ નીક ઉખડી જાય છે. પછી આમ ખ્યાલ આવ્યું કે ભઈ આ કોંક્રેટીકરણ છે જે રસ્તાઓનું એના લીધે આ લોકોના મૂળિયાઓ અ સાવજ ખોરવાઈ જાય છે. અ કારણ કે કોંક્રેટીકરણ માટે એ લોકો જે કેમિકલ્સ ને બધા વાપરે છે.? જે રસાયણ વાપરે છે એ રસાયણ ને એમના ન જડો એમને જ મૂળ છે એને નુકસાન કરી નાખે છે. અને ઝાડ ખાલી થઈ જાય છે નીચેથી. એટલે જયારે જોરનો હવાનો ઝટકો આવે છે એમાં એ ઝાડ ઉખડી જાય છે. કારણ કે હવે ઝાડ ને આ લોકો શું કરે છે.? કે આમ કે કે ભઈ અમને પ્રૂનિંગ કરવું જરૂરી છે આમ ઝાડને કાપ કાપ કપાણી થવી જોઈએ નહી તો ઝાડ પડી જાશે પણ ચુલીમાં એવું થઈ રહ્યું છે કે, ઝાડની કપ કપપાણી થઈ રી છે વધારે એના લીધે પણ ઝાડ પડી રહ્યા છે. કારણ કે ઝાડનું બેલેન્સ કરવા માટેનું તમે તત્વ જ કાઢી નાખ્યું. નીચેથી પણ કાઢી નાખો છો અને ઉપરથી પણ એને ભાંડો કરી નાખો છો તો ઈ ઝાડ પછી ક્યાં ટકશે કારણ કે અગર ઉપર આને અ ઝાડનું ઝાડ ઝાડ જ માને આ હું બચપનમાં એવી રીતે શીખાડવામાં આવ્યું તું અમને તો બાળપણમાં તે અ ઝાડ પોતાનો ખોરાક પોતે બનાવે છે પણ એને ખોરાક બનાવ માટે જે મહત્વની વસ્તુ ખપે છે ઈ એક હોય છે સૂર્યપ્રકાશ બીજો હોય છે પાણી અને ત્રીજું હોય એના પાંદડા. હવે તમે એને મો ઉ ઉપરથી વાંઢો કરી નાખો તેના પાંદડા તો કપાઈ ગયા. જે આટલા મોટા ઝાડને અ ચલાવવા માટે જે ખોરાક બનાવવા માટે જે જરૂરી હતા એ જ નથી રહ્યા. તો પછી આ આ કેવી રીતના પોતાને સાચવી શકે. કારણ કે તમે પણ ઘણા દિવસ સુધી ખોરાક કે પાણી ના લો